નમસ્તે કેમ છો
હલો બસ મજામાં મજામાં તમે કેમ છો
મજા બસ બસ હુંબી મજામાં.
જી તો આજનો આપડો ટોપિક છે કે ભાઈ મોબાઈલ ની ઘણી કંપની ઓ અત્યારે તમને પણ ખ્યાલ હશે કે અત્યારે મોબાઈલ છે અત્યારે મોબાઈલ માં ઘણા બધી કમપ્લે એન્ડ્રોઈડ વર્ઝન આવી ગયું છે આઈફોન નું વર્ઝન પણ અત્યારે ખુબ જ જોરશોર થી ચાલી રહ્યું છે અને તેવામાં અત્યારે ટેબલેટ છે કે પછી આઈપેડ છે મેકબુક છે ઘણા બધા એવા અ સ્ક્રીન ટાઈમ વાળા ઘણા બધા એ મોટી સ્ક્રીન વાળી ઘણી બધી વસ્તુ આપણને મળી રહી છે તો અત્યારે મોબાઈલમાં પણ તમે જુઓ તો અત્યારે ફર્સ્ટ નંબર ઉપર અત્યારે જે સેમસંગ ને પછી આઈફોન પણ અત્યારે ખુબ જ ચાલી રહ્યો છે અને ખુબ જ વધારે પછી ઘણી બધી લોકલ કંપની છે આપડે એમઆઈ ને રેડમી છે વિવો છે અને મોટો રોલા છે તો ઘણી બધી એવી કં નીઓ કે જે સ્ટાર્ટિંગમાં જયારે ન્યૂ નવી નવી આવે છે જયારે માર્કેટની અંદર ત્યારે કંઈક ને કંઈક એ વસ્તુ ધમાકેદાર લોન્ચિંગ કરતી હોય છે જેના માધ્યમથી એના લોકોની જે વસ્તુ છે તે પ્રોડક્ટ છે તે સેલ થઈ શકે એટલે એના વિશેે તમે શું કેશો કે આ વસ્તુ આપડે કઈ આમાં કયો મોબાઈલ આપડે સારો છેને કયો આપડે ખરીદવો જોઈ ને કયા બજેટ પ્રમાણે આપણે એ વસ્તુ હા લેવી જોઈએ શું કેશો તમે
મારા હિસાબે હમણાં તો મારા પાસે મોટો રોલા નો છે. તો એ તો ફોન નું એટલું કઈ ખાસ નથી. આ ફોનની કંપની એમ એના કેમેરા ને બધું સારું છે. પર ફોન બહુ જલ્દી ખરાબ થઈ જાય છે એમાં ખર્ચો ઘણો છે. મારા હિસાબે આમ અ એન્ડ્રોઈડમાં સૌથી સારી કંપની કોઈ છે તો એ મને સ આ આઈ ક પોકો લાગે પોકો પોકો નો પ્રોસેસર ને બધું અને ફોન ની ઓવર ઓલ બધી હાર્ડવેર વગેરે બધું ઘણું સારું છે એ મને વાપર્યું છે. મેં અહ એમાં તમે મોટા મોટા કઈ એપ હોય કોઈ ગેમો વગેરા હોય. એ બધી માટે એ ફોન બહુ સારું છે. તો એન્ડ્રોઈડમાં તો પછી બીજું આ ફોન તો છે જ એમાં તો તમે સ કાય બી લો એનો લેપટોપ છે જે મેકબુક છે એ લો કે તમે એનું મોટું સ્ક્રીન વાળું ટેબ લો એ બધા આઈફોનઆ એપલ કંપનીના તો બધા સારા જ છે. તમારુ શું વિચાર છે એમાં?
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે મારી જોડે પણ મોટો રોલા છે તો સેમ મારી જોડે પણ અત્યારે હું મોટો રોલાજ યુઝ કરું છું. કેમ કે મોટોરોલા જયારે લોન ચેનજ થયું હતું ત્યારે ખુબ જ કહી શકાય કે ખુબ જ એના જેવા અહ પ્રાઈઝમાં ખુબ જ ઓછી પ્રાાઈઝમાં એ વસ્તુઓ કમ્ફર્ટ કરે છે દરેક લોક કો માટે ને દરેક કસ્ટમર છે તો એને પોતાના બજેટ પ્રમાણે દરેક વસ શું છે અને ઓલ ઓવર દરેક વસ્તુ છે આ મોબાઈલ માં તમને મળી જતી હોય છે એટલે કઈ શક કઈ કે મોટો રોલા હા એટલે એ પ્રકારે લોકો છે તે મોટોરોલા માં છે અત્યારે લેવા માટે ખુબ જ આકાર આકર્ષા છે. પરંતુ જયારે સ્ટાર્ટિંગમાં કોઈ કંપની જયારે માર્કેટની અંદર આવે છે ત્યારે ખુબ જ વધાર એ લોકો છે તે એના તરફ ખુબ જ વધારે આકર્ષિત થતા હોય છે કેમ કે પછી હવે અત્યારે મોટ મોટોરોલા ઘણા બધા લોકો લેવા જતા હોય છે પરંતુ અત્યારે ખુબ જ હા, ઓછું થઈ ગયું છે એમ સેલિંગ પણ અત્યારે ખુબ ઓછું થઈ ગયું છે એટલે ઘણી બધી એવા મોબાઈલ છે કે જે દરેક લોકો છે અત્યારે પરચેસ કરતા હોય છે અને અત્યારે રનિંગમાં અત્યારે કંપની જાજી વિવો છે કે પછી સેમસંગ અત્યારે લોકો એમાં વધારે અહ ઉપયોગ કરતા હોય છે અત્યારે ઘણા બધા એવા બજેટ પ્રમાણે લોકો છે તે ફોન છે તે કે આ પ્રમાણે પરચેસ કરતા હોય છે જેમ કે વાત કરીએ કે ભાઈ અત્યારે દસ હજાર થી કોઈ કોઈ નું દસ હજાર બજેટ છે કે કોઈ પછી કોઈ વ્યક્તિ ખુબ જ અહ નજીવી પ્રાઈઝમાં પણ એ વસ્તુ ખરીદી શકે કોઈનું પાંચ હજાર પણ બજેટ હોય છે તો અત્યારે પાંચ હજાર ના પણ સ્માર્ટફોન અત્યારે આવે છે જેમ કે તમે વાત કરી કે હા પોકો તો પોકો નો પણ અત્યારે તમને પાંચ હજાર થી છો હજાર માં તમને સરસ મજા નો એક એન્ડ્રોઈડ કહી શકાય એ ફોન તમને મળી જતું હોય છે એટલે ઘણા બધા લોકો છે અત્યારે અહ સ્માર્ટફોન છે તે ખુબ જ અહ ઓછી કિંમતે લોકો છે જે અત યુઝ કરતા થયા છે એટલે એ પણ એક સારી વસ્તુ કહી શકાય એટલે દરેક પ્રાઈઝમાં તમારે જે પણ જેટલું તમારું બજેટ છે એ પ્રમાણે તમે અહ સારો એવો ફોન છે કે તમે ચોઈસ કરી શકો છો એટલે મારું તો એવું માનવું છે કે સે તે બાબતે વધારે આઈફોન છે તે ખુબ જ સારો કહી શકાય. કેમ કે એન્ડ્રોઈડ માં આટલી બધી સેફ્ટી જે નથી મળતી એ એના વિશે શું કેહેશો
અહ એ તો એકદમ સાચું છે મારા પાસે આઈફોન હતો પેલા એમાં તમારું વગર તમારા બેંક વેંક ના કઈ ઘણા અહ ડિટેલ વગેરે હોય છે અ તમારી બેંકમાં ઘણા પૈસા છે કે એવું કાય છે તો એમાં તમે એ ચીજની બેસ્ટ સી ક્લિયરિટી મળે. તમે ક્યાં બી જાઓ કોઈ બી વેબસાઈટ ઉપર જાઓ કોઈ બી એપ ડાઉનલોડ કરો તો એ તમારી ડિટેલ કે તમારા કોઈ બી પર્સનલ અહ ઓ ટી પી વગેરે અહ બીજા કોઈને ન જશે આ તમારા સુધી જ જશે. એ તો એમાં તો આઈફોન તો અવલ નંબરનું કામ કરે છે. પર અહ બીજું આપણે જોઈએ તો એ પોકો વાળી વાત તો તમારી ઘણી સાચી હતી કે પોકો એકદમ. સસ્તા અને નજીવન. એમાં મૂલ્યમાં ફોન સ્માર્ટ ફોન આપે છે. એ તો એને ઘણું સારું કામ કર્યું છે, એ જે માડું હોય છે. એના પાસે વધારે આ ફોન ઉપર ખર્ચ કરવા માટે વધારે પૈસા નતી. અને એને સ્માર્ટફોન ની જરૂર તો આ વખતમાં તો બધાને જ હોય છે. તો એને બી એને જરૂર પડે તો એ સસ્તું કોઈ પાંચ છ હજાર નું. કામ ચલાવો ફોન લઈ શકે એ તો પોકો કંપનીની સારી વાત છે. મોટોવાલા એમ તો આકર્ષક. ઘણી કંપની છે, નવી આવી છે એકદમ નામ બી એવો એકદમ મોટો. સારું નામ છે, પણ એમનું એક સમસ્યા એ છે, કે. અ ભારતમાં કંપની થોડી નવી છે, તો એના વધારે. આપડ ફોન ખરાબ થઇ જાય તો બનાવવા માટે જે સેન્ટર હોય એ વધારે નથી. અને એના પાર્ટસ વગેરે છે, અને એ ઘણા મોંઘા ભી આવે છે. ને મળતા બી નતા અને મારું હમણાં સ્ક્રીન તૂટી હતો તો મને. એને બનાવવા માટે ઘણી મોટી એમ રકમ. કીધી હતી એ લોકોને પછી મે થોડું. ઓછી કોઈ થોડી સસ્તી સ્ક્રીન પડી જે એટલી ખાસ નથી એજ મને લાગ્યું કે એના સરખું. ચીજો નથી મળતી એના પાર્ટસ વગેરે નથી મળતા અને જે મળે છે, એટલા મંગા. પાંચ છ હજાર મોબાઈલ ના જેટલા ખર્ચા તો ખાલી એમાં આવી જાય છે, એનાથી. રિપેરિંગ કરવામાં એટલે મને થોડું આ ખરાબ લાગે છે.
બિલકુલ બિલકુલ તમે જેવ વાત કરી કે કઈ મોટરવાલા ના ઘણા છે, કે જે. અત્યારે આપડે કોઈ પણ આપડ સ્ટેટમાં રેતા હોય કેમ કે ગુજરાત છે, કે પછી કોઈ પણ. અધર સ્ટેટમાં રહેતા હોય છે, તો એ જે પાર્ટની જે કોઈ પણ સે. તે ખુબ જ દૂર હોય છે, એટલે એની જયારે કંપનીની જે સ્થાપના થઈ હોય છે, ત્યાં એની નજીક ના જ કોઈ સ્ટેટ હોય છે, ત્યાં આપડણે. અ સેન્ટર ઉપર જવું પડતું હોય છે, એટલે ખુબ જ કહી શકાય કે. પ્રોબ્લેમ વાળી વસ્તુ કહી શકાય એટલે એના માધ. પણ ઘણા લોકો છે, તે દરેક કંપની છે, જે પોતાના વિસ્તારમાં રેતા હોય છે, તો જો સેન્ટર નજીક હોય તો એ પ્રમાણે ફોન છે. પરચેસ કરતા હોય છે, અત્યારે એમ. અને આઈફોનમાં તો એક સારું કહી સકાઈ કે એમા એવી બધી કોઈ સમસ્યા. બધી નથી આવતી કે કોઈ ખરાબ થવાની વસ્તુ અથવા તો એમ એટલે એક. પ્રકારે વોટરપ્રૂફ પણ કહી શકાય કે? પાણીમાં પણ તમે ફોનને મૂકો છો તો. એ વસ્તુ અયોગ્ય રીતે, એ વસ્તુને કઈ? થતું નથી એટલે ફોન છે, તે ચાલુ જ રહે છે, એમ એટલે આપડે એન્ડ્રોઈડમાં કઈ રીતે છે, કે. જ્યારે તમે પાણીમાં તશે અત્યારે વરસાદની સિઝન છે, તો વરસાદમાં કયારે. પાણી આવી જતું હોય છે, તો અ મોબાઈલ ક્યારેક નીચે પડી જતું હોય છે, અને. ખાલી નીચે પડીને આપડે પાણીની અંદરથી. બાર કાઢી લેતા હોય છે, દસ જ સેકેન્ડમાં તો પણ આપડો મોબાઈલ છે, તે. ઘણું બધું ખરાબ અથવા તો ડેમેજ થઈ જતું હોય છે, એટલે એક પ્રકારે કહી શકાય કે એ. જે લેવલની જે સિક્યુરિટી છે, એ લોકો મોબાઈલ. ની જે કંપનીઓ છે, તેને આ પણ પ્રકારે કઈક વોટરપ્રૂફ એવી. અ સિક્યુરિટી છે, એ પણ થોડી ઘણી આપવી જોઈએ જેના માધ્યમથી. ક્યારેક એવી ઘટના બને છે, તો એ વસ્તુ. છે, તો મોબાઈલ સે તે સર્વાઈવ કર કરી શકે એમ મોબાઈલ એટલે એ પ્રકારે. દરેક કંપનીઓ એ છે, તે એન્ડ્રોઈડ એપ પણ આ વસ્તુ અ અપ્લાય કરવી જોઈએ એટલે આ વસ્તુમાં પણ ઘણો બધો ખર્ચો થતો હોય છે, મોબાઈલને પરંતુ આ સેફટી હોય છે, તો ખુબ જ સારી કહી શકાય તો શું કેશો તમે એના વિશે?
એ તો ઘણી સાચી વાત તે હમણાં તો આપણું અહિયાં વરસાદનું જ હાલી છે, મોસમ તો એમાં તુ પોતે આ બધી ચીજો જોવી છે, અને પોતે મારા સાથે આ બધી ચીજો થઈ બી છે. મારું એ એક બીજો ફોન હતુ એજ વરસાદમાં થોડો ભીજી ગીયો હું ભૂલી ગયો કે આ, હું મારો ફોન વોટરપ્રૂફ એટ લીખે લખેલું તો હોય છે, વોટરપ્રુફ ઘણા ભીંજી થોડું બી ભીંજે તો ખરાબ તો થઈ જ જાય છે, પછી એમાં ઘણી હ, એ તો બંધ જ થઈ ગીયો મારો ફોન એની સ્ક્રીન ખરાબ થઈ થઈ ગઈ એનું સીપીયું ખરાબ થઈ ગયું એમાં તો પછી મને ધણુ ખર્ચું કરાવું શિટ
બિલકુલ, બિલકુલ એટલે ઘણો બધો મોબાઈલમાં પણ ખર્ચો થતો હોય છે કે હ, આપડે જે મોબાઈલ જે કિંમત ઉપર એમઆરપી ઉપર જે પણ કિંમત ઉપર આપણે મોબાઈલ પરચેસ કરેલો હોય છે, તો એ પરચેસ કરેલા મોબાઈલ જેટલી જ આપણે કિંમત છે, તે એના અ બોડી પાર્ટસ માટે અ બાય કરવા માટે ઘણી બધી વસ્તુ છે, તે એના માટે કરવી પડે તી હોય છે, તો એક પ્રકારે કહી શકાય કે ખુબ જ ખર્ચાળ છે, એટલે મારું તો એવું માનવું છે કે, કોઈ પણ સ્માર્ટફોન લઈએ છે, તો ખુબ જ એના નજીવા સેન્ટર સાથે અથવા તો ઘણી બધી જે જરૂરી જે અવસ્તુ છે.